અવાજ આવે છે.
હા અવાજ આવે છે મને તમારો.
હા કેમ છો.
એકદમ મજામાં છે કેમ છો.
બહુ જ મજામાં. આજે તો સિનિયર સિટીઝન ની વાતો કરવાનું મન થાય છે કારણ કે હું કાલે જ મારી બે મો મોટી બહેનોને મળીને આવી છું.
હા.
એટલી ત્યારે મને એમ થયું કે કેવી એ લોકોની લાઈફ હોય છે સરસ મજાની. સિનિયર સિટીઝન એટલે એવા લોકો કે જેમને જીવન જીવી લીધું છે જેમણે જીવનનો દરેક સંઘર્ષ જોયો છે. અને દરેક સંઘર્ષમાંથી એ લોકો મહેનત કરીને સુૂજબુજ થી પાર ઉતર્યા છે. અને આ જીવનનો એવો પડાવ છે ને જ્યારે એ લોકો એ પોતાના ડાબી રાખેલા સાપ સપના પોતાની ડાબી રાખેલી ઈચ્છાઓ એ બધું અત્યારે ફરી જીવંત કરવાનું છે. એટલે કે જે કરી નથી શક્યા પોતાના જીવનના દરેક પડાવમાં જેમ કે યુવાન બન્યા પછી યુવાનીની જે અમુક જવાબદારીઓ હતી ભણતર માતા પિતા ની સંભાળ રાખવાની પછી લગ્ન લગ્ન પછી લગ્ન જીવનને ટકાવવાનું લગ્ન જીવનમાં બીજા પરિવાર સાથે આપડે કેવું સહજીવન જીવીએ છીએ એમાં થોડી બાંધછોડ કરવી પડે સંઘર્ષ થાય પછી થી બાળકો આવે બાળકો ના ઉછોર માટે ઘણું બધું જતું કરવું પડે આર્થિક બાબતોમાં જતું કરવું પડે સમય ન મળે કવિતાઓ લખવાનું શોખ હોય તો પણ તમે કવિ સંમેલનમાં જઈ ના શકો લખી ના શકોકો ફિલ્મો જોવાનો શોખ હોય તો એ પણ એટલું ના કરી શકો બાળકો મોટા થાય પરણી પછી તમારી જવાબદારી પૂરી થાય છે છે અને ત્યારે તમે સિનિયર સિટીિઝન બની ચૂક્યા હો છો. અને ત્યારે જે મનની અંદર ભંડારી રાખ્યું હોય ને એ બધું બહાર આવે છે તમે શું કહો છો?
ના બરાબર છે બરાબર છે સિનિયર સિટીઝન લોકોની લાઈફ અલગ જ હોય છે આખા જીવનમાં એણે જે કાઈ સંઘર્ષ કર્યો હોય છે પછી જય્યારે સાઠ વર્ષે રિટાયરમેન્ટ થાય પછી એ લોકોએ પો પોતાનું નવું જીવન શરૂ કરે છે. કે જે એણે જીવનમાં નથી કર્યું જ્યારે નાના હોય મા બાપના ઘરે હોય ત્યારે તો જે થોડું ઘણું લાઈફ એન્જોય કર્યો એઈ પછી થી જવાબદારી આવી જાય છે એના માથે તો ઈ જવાબદારી પૂરી કરવા માટે થઈને એને બહુ જ સ્ટ્રગલ કરવું પડે છે. એને લગ્નજીવનનું છે છોકરાઓના ઉછેર પાછળ એને બહુ બધો સમય આપવો પડે છે અને છોકરાઓને જયારે ભણવા બેસાડે તો એની પાછળ એના ઘણા બધા ખર્ચાઓ ને એવું બધું હોય છે તો ત્યારે પોતાનું લાઈફમાં તો કઈ કરી જ નથી શકતા તો અત્યારે સાચો સમય સિનિયર સિટીઝન સાઠ વર્ષ થાય પછી રી રિટાયર થાય પછી એને સાચું જીવવાનો થોડોક સમય રે છે પોતાના માટે એ લોકોને કઈ કરવું હોય કે જે તમે કીધું એમ એના શોખ એણે દબાવીને રાખ્યા હોય એ ત્યારેય પૂરા કરી શકે છે એ લોકોને કંઈ બુક લખવી હોય કે કઈ ગીત ગાવાનો કે એનો શોખ હોય છે અથવા તો હરવા ફરવાનો પણ જો શોખ હોય છે તો એ બધું ત્યારે ધીરે ધીરે પોતાને તબિયત નું ધ્યાન રાખીને પૂરું કરે છે અને એને કાંઈ રમતગમતનું એક્ટિવિટીમાં જો ઇન્ટરેસ્ટ હોય તો એ બધું ત્યારે પોતાનું જીવન જીવી શકે છે બાકી તો આખો સમય એ છોક છોકરાઓ પાછળને પોતાની ઘરની જવાબદારીઓ પૂરી કરવામાં અને સર્વિસમાં અને એમાં જ વયો જાય છે અને એ લોકો પોતાની રૂટીન લાાઈફને અત્યારે બરાબર જીવી શકે છે પહેલા તો ઉતાવળે ફટાફટ જમવા કારણ કરવાનું હોય એ લોકોને વયા છે અત્યારે નિરાતે બેસીને એ લોકો જમે ભગવાનનું નામ કરે પૂજા પાઠ કરે દેવદર્શનને જાય સવારે અથવા તો સાંજે થોડી નાની મોટી એક્સરસાાઈઝ કરે પોતાના જૂના મિત્ર મિત્રો ને મળે જેની સાથે ઓફિસ માં રહીને અમુક ટાઈમે આપણે જા વાત ન કરી શકીએ અથવા તો અત્યારે ફ્રી થયા હોય તો ફેમિલીને પણ બરાબર ટાઈમ આપી શકે છે જો છોકરા છોકરાઓના લગ્ન થઈ ગયા હોય અને એના ઘરે પણ છોકરા હોય તો એની સાથે પણ એ સારી રીતે સમય પસાર કરી શકે છે
સાચી વાત છે પણ એ બધા માટે સૌથી પહેલું જરૂરી છે આર્થિક આયોજન કે જયારે એ લોકો નુ જીવન એ લોકો એ લોકો શરૂ કરે છે લગ્ન જીવન હોય કે નોકરી પછી નું જીવન હોય ત્યારે અમુક પૈસા એમણે સાઈડ ઉપર મૂકવા જોઈએ કારણ કે જેમ જેમ જીવન આગળ વધે છે જેમ જેમ સમય પસાર થાય છે એમ મોંઘવારી પણ વધતી જાય છે એટલે અમુક મૂડી એણે પોતાના આફ્ટર લાઈફ એટલે કે સિનિયર લાઈફ માટે ની સિનિયર સિટીઝન લાઈફ માટે રાખવી પડે તો જય્યારે એ રિટાયર્ડ થાય ત્યારે એમણે પોતાના બાળકો પાસે હાથ લંબાવવાનો ન થાય કારણ કે બાળકો પણ ભણ્યા હોય નોકરી કરતા હોય પણ લગ્નજીવન એમનું પણ શરૂ થઈ ગયું હોય એટલે એમના પૈસા એમની મૂડી એમની પાસે તમે હાથ લાંબો કરો અને એ પણ આ મોંઘવારીમાં એ બહુ અ આકરું લાગે છે બાળકોને પણ અને માગનારને પણ એના કરતા તો એક સમ એટલે કે ચાર ભાગ માંથી એક ભાગ જો એમણે જુવાનીમાં બાજુમાં મૂકવાનો શરૂ કર્યો હોય તો જ્યારે એ સિનિયર સિટીઝન બને ત્યારે એને એ મૂડી કામ લાગે છે પછી એમને એમાંથી ફરવા પણ જઈ શકે કે કોઈ મોંઘા વૃદ્ધાશ્રમમાં રહેેવા જઈ શકે અથવા મિત્રો સાથે મળીને કોઈ બંગ્લો એેન્ટ ઉપર રહીને ત્યા રહીયે એને પોતાના શોખ પૂરા કરવા માટે પણ મૂડીની જરૂર પડતી હોય છે જેમ કે મારા એક કાકીજી છે એમને ડાન્સિંગ નો બહ જ શોખ હતો થોડું કથક શીખ્યા હતા પછી મૂકી દીધું તું પણ સાઠ વર્ષ ના થયા અત્યારે ફ્રી છે એમના બાળકો વિદેશમાં છે પતિ પત્ની બંને અહિયાં રહે છે તો એમણે ડાન્સિંગના ક્લાસીસ શરૂ કર્યા છે અને એમને ખુબ જ મજા આવે છે પણ એમાં ફી ભરવાની આવે એટલી મૂડી બચાવી હોય તો તમે આવા નાના મોટા શોખ પૂરા કરી શકો છો એટલે મૂડી બચાવવી પણ સિનિયર સિટીઝનની સારી લાઈફ જીવવી હોય તો ખૂબ જ જરૂરી છે શું કહો છો
ના બરાબર છે જ્યારે સર્વિસ કરતો હોય જ્યારે, જ્યારે પોતે પોતાની જવાનીમાં હોય અને એને સારી જગ્યાએ સર્વિસ મળી હોય ત્યારથી જ તે એને નાનું મોટું ઇન્વેસ્ટમેન્ટ કરીને રાખવું જોઈએ બહુ બધા પ્લાન્સ છે બેંકમાં પણ છે અને ઇન્વેસ્ટમેન્ટ માટેના બહુ બધા પ્લાન છે તો થોડું ઘણું દસ ટકા કાય તે જો રાખી મૂકે તો તમે કયો છો એમ કે જ્યારે રિટાયર્ડ થાય છે ત્યારે એને કોઈની પાસે પૈસાની આશા નથી રાખવી પડતી અને કોઈ પાસે હાથ લાંબુ નથી કરવો પડતો પોતાની જે નાની નાની બચત કરીને રાખી હોય છે તો એઈ ત્યારેય વાપરી શકે છે અને સામેથી પોતાના છોકરાઓને પણ ઈ મદદરૂપ થઈ શકે છે જો એની પાસે એટલું સેવિંગ થઈ ગયું હોય તો ક્યારેક છોકરાઓને આર્થિક રીતેઈ સહાય કરી સહાયતા કરી શકે છે એમ અને વારે તહેવારે જો છોકરાઓ ઘરે આવે તો એને કઈક દેવું હોય ગિફ્ટ કઈ આપવી હોય તો ઈ પણ આપી શકે છે તો ઈ બરાબર છે કે જ્યારે પોતે સર્વિસ કરતો હોય ત્યારથી જો નાના મોટું ઇન્વેસ્ટમેન્ટ કરી શકે તો અત્યારે શુ રિટાયર્ડમાં તો એ કઈ કામ કરી શકવાના નથી એજ થઈ ગઈ છે એને તો પોતાની લાઈફ એને આનંદથી જીવ્યું હોય તો નાનું મોટું ઈન્વેસ્ટમેન્ટ કરેલું હોય તો અત્યારે એને કામ આવે છે એના જે મોજ શોખ એને પૂરા કરવા હોય ખાવા પીવાના, હરવા ફરવાના કે આવી રીતે કોઈ આશા એની અધૂરી હોય કોઈ તમે કીધું એમ કોઈ ક્લાસીસ એને કરવા હોય તો એની ફી ઈ લોકો ભરી શકે છે એને કોઈની સામે હાથ લાંબો નથી કરવો પડતો કે મારે આ વસ્તુ કરવી છે કે મારે દેવદર્શન એ જવું છે તો મને થોડા પૈસા આપો કોઈ પાસે માગું નથી પડતું એને તો ઈ એક સારી વાત છે જો ઇન્વેસ્ટમેન્ટ કરી રાખે પોતાના માટે તો અને અને અત્યારમાં જમાનામાં છોકરાઓને કેવું ને એ બહુ, બહુ જ અઘરું છે મા-બાપ એને કેવી રીતે મોટા કર્યા હોય અને જ્યારે જરૂર પડે મા-બાપને થોડા જો બધું છોકરા પાછળ ખર્ચી નાખ્યું હોય પોતાની પાસે ન રાખ્યું હોયને જ્યારે જરૂર પડે ત્યારે થોડાક પૈસાની પણ જો આપણે માગવું પડે ને તો ઈ માંગવાવાળા ને પણ થોડુંક શરમજનક લાગે છે ને દેવાવાળાને પણ એવું થાય છે છોકરો જો સારી કમાણી પર હોય તો લગભગ વાંધો નથી આવતો પણ નહીતર બહુ અઘરું થઈ જાય છે ઈ
સાચી વાત છે અને આપણી ભારત સરકાર પણ સિનિયર સિટીઝનને બહુ જ મદદરૂપ થઈ રહી છે જેમ કે બેંકમાં એ લોકો પૈસા રોકે તો એ લોકોને વધુ વ્યાજ આપે છે એ પૈસા ઉપર, પછી એ ફિક્સ ડિપોઝિટ હોય કે એમનું ખાતું હોય કે પોસ્ટમાં એ લોકો પૈસા રોકતા હોય કે બોન્ડ માં રોકતા હોય એજ રીતે વહીવંદના, આયુષ્યમાન કાર્ડ એ બધા કાર્ડ પણ એ લોકોને એટલા માટે આપ આપવામાં આવે છે કે જયારે એ લોકો માંદા પડે હોસ્પિ હોસ્પિટલાઈઝ થવું પડે તો પછી ત્યારે એ કાર્ડ ઉપર એમને અમુક પૈસાની છૂટ મળે છે એટલે કે અમ ઓછા પૈસા આપવા પડે છે હોસ્પિટલમાં અને ડોક્ટરમાં ડોક્ટરનું જે બિલ થાય દવાનું જે બિલ થાય એ બધાજ માં એમણે ઓછા પૈસા આપવા પડે છે. એટલે આપણી સરકાર પણ સિનિયર સિટીઝન્સને આટલું મહત્વ અને માન આપે છે અને આપણી સંસ્કૃતિમાં છે. કે સીનિયર સિટીઝન્સ એટલે કે દાદા દાદી નાના નાની એ લોકોની છાયામાં જો બાળકો ઉછરે ને તો એ લોક એ બાળ કોને પણ અલગ સંસ્કાર મળે છે વિનમ્રતાના અને. સૌને ખૂબ જ માન આપવાના અને કેવી રીતે. સંસ્કારનું સિંચન થાય છે એ માતા પિતા ને ખબર પણ નથી પડતી. જો વડીલો ઘરમાં હોય તો શું કહો છો.
ના બરાબર છે. વડીલો ઘરમાં હોય તો છોકરાઓને સારા સંસ્કારો મળે છે અનેને બધું ભગવાનનું પણ શીખવાડે છે મોટા સાથે નાના સાથે કેમ વાત કરવી બધાનું એ બધી એને અ સમજ આપે છે નાના છોકરાઓને કે આ મો છે તો એ લોકોને આપણે પ્રણામ કરવાના વંદન કરવાના સારી વાત કરવાની એ લોકો સાથે તો અને વડીલોને પણ સારું લાગે છે છોકરાઓ જો આવી રીતે વાત કરે તો. તમારી સાથે વાત કરીને બહુ સારું લાગ્યું સિનિયર સિટીઝન લોકોને લાઈફ વિશે ઘણું સરસ જાણવા મળ્યું અને આવી જ રીતે આપણે નવા કોઈ ટોપિક ટોપિક ઉપર અ મળતા રેશું જય શ્રી કૃષ્ણ આવજો.
જય શ્રી કૃષ્ણ આવજો.